હેલો હું કરો આવાજ આવે છે?
હા આવે છે.
શું કરતા તા કેમ છો?
આ કાઈ નથી આ જમવાનું બનાવી લીધું પછી હા હા તબિયત પાણી સારા છે એમ. તમારા પણ?
મારા હું પણ મજામાં બઉ સરસ. બસ આ જમવાનું બનાવવાની તૈયારી કરો.
એમે જોઈએ એટલે કે, એ આપડ સરસ હોય ને એટલે બધું કામ સરસ હોય.
સારું તો હોય જ ને શરીર તું પેલા કેમીશ. કે સૌથી પહેલા નિરોગી કાયા તો શરીર તો ફિટ રહેવું જોઈએ.
હા સાચૂ ક્યો તમને એમ હતી ગરમીની છુ્ટી હતી તો ક્યાંથી ગયા હતા?
મેં પેલા ગાંવ ગયા તા અને ગાંવ થી પછી અ અંબાજી નથી અંબાજી માતાના મંદર મંદિર ગયા તા. બહુ સરસ મંદિર છે.
બઉ બહ નામ છે અ
હા બહુ પ્રસિદ્ધ છે અને બહુ સરસ છે ઉપર અ માતાજી ઉપર ગબ્બર ઉપર બેસ્યા છે અને અ ઉડન ખટોલામાં બેઈ ને ત્યારે જાવું પડશે. એને બહુ અછો એક્સપિરિયન્સ થઈ ગયો.
હા. સારું સારું અને જો ગરમીની છુટ્ટી આવે ને? એમે આરામ અને અભ્યાસ ને વચ્ચે સંતુ વચ્ચે નું સંતુલન એ જીવન ની સફળતા નો આધાર છે. કે આ સાકાર બનાવે છે ગરમીની છુટ્ટી.
સાચો અને આપજો બાલકોના શહેરો પર આનંદ છાઈ જાય છે. કારણ કે એની સાથે આવે છે ને ગરમીની છુટી. આ છુટિયા ફક્ત આરામ મારવા માટ કાટવા માટે નથી પણ એવા શીખવા પરિવાર સાથે સમય સાર કરવા અને જીવનને નવા અનુભવોને સમૃદ્ધ બનાવવા માટે પણ મહત્વપૂર્ણ હોય છે. કેમ કે અ સ્કૂલની રજા હોય છે ને તો બાળક થોડા પરિવાર સાથે ર રે છે અને અ મમ્મી પપ્પા પપ્પા અને બધોની સાથે સમય સ્પેન્ડ કરશે તો બહુ ફરક પડે
હા સાચું કું તમને ની જે છુી દર વર્ષ માટે માટે ખુસીને એને નવો ઉમંગ લઈને આખા વર્ષ ના અભ્યાસથી મન અને શરીર ને એ આરામ આપે
સાચું અર્થ થાય કે ફક્ત આરામ પણ સમય
સારું સારું
ઘણા બાળકો તો આ સમયમાં પો માતા પિતા સાથે ફરવા જાય છે, અને કોઈ પાહડો પર ને કોઈ તો સમુદ્ર કિનારે તો કોઈ ઐતિહાસિક
આ તો પ્રવાસ થી મનોરંજન તો થાય થાય જાય સાથે નવી જગ નવી સંસ્કૃતિ અને ઈતિહાસ એકદમ જ્ઞાન મળે છે.
સાચી વાત કહી હો તો હોળી છે ને અને આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થી અને મન લગાવી ને અભ્યાસ કરે છે, પરી ક્ષા પૂરી થાય છે, ને જે છુટ્ટિયા મળે છે. તે મન શરીર અને તાજગી આપે છે. આ સમયમાં બાળક પોતાના શોખ પૂરા કરી શકે. અને નવી કલા શીખી શકે અને પુસ્તક વાંચી જ્ઞાન અને વધારે કરી શકે અ ગરમીની છુટીયા મા બહુ જ મહત્વ હોય છે, બાળકોના જીવનમાં
હા બાળકો ના જીવન માં સાચી કે તમને કોઈ તો ઘણા પોતાના દાદા દાદી અને નાની નાની સાથે
સંસ્કાર હોય ને સચ્ચાઈ હોવે ને અને મહેનત અને પરિવાર નું મહત્વ જ શીખવા મડે છે.
સાચી વાત.
આ તો શિખામણ કોઈ પુસ્તક થી નથી મળતી.
સાચા એ વાત અને ગરમીની છુ ટી માં ઘણા બાળક પોતાના દાદા દાદી, નાના નાની ઘરે જાય આ વાત તમે બ બધી સરસ કઈ તેની સાથે સમય પસાર કરે અ ગાઉ નુ જીવન જોય ને અને સંસ્કાર પણ અને પરિવાર નું મહત્વ સમજે છે આ અનુભવ જીવન પર યાદ રહે છે, તો આ બહુ સરસ વાત છે.
હા. સાચી ક્યો તમને ગરમની છુટી માં તો પુસ્તક વાંચવાની આદ વાતચીત કરવી જોઈએ ને માહાન વહક્તિઓની જીવન કથા અને વિજ્ઞાન ઇતિહાસ અને પ્રેરણાદાય લોકો આપણા વિચાર માટે સતત બનાવે છે.
સાચું અને ગરમીની છુ હ સારી વાત કઈ
એ એટલે તો ગરમીની છુટી પણ બહુ જરૂરી છે, આપને પણ આપને પણ જોઈએ પણ બાળકો ને પણ જોઈએ ગરમીની છુટી તો જરૂરી છે.
સાચી વાત. અને ગરમીની છુટી નો ઉપયોગ નવી વસ્તુઓ શીખવા માટે પણ થઈ જશે કમ્પ્યુટર ડ્રોઈંગ પેઇન્ટિંગ સંગીત નૃત્ય યોગ ઇંગલિશ સ્પોકન ઈંગ્લિશ સ્પીકીગ એના હસ્તકલા અને વાચન જેવા કોર્ષ જીવનમાં ખુબ ઉપયોગી સાબિત થાય છે તો ગરમીની છુટિયામાં આ બધી સુવિધાનો આપવા બાળકોને લાભ દેવાય છે
ક સુૂકી તમને કે આજના સમયમાં તો મોબાઈલ અને વિડીયો ગેમ ના તમે બગાડતા કરતા કોઈ નવી કલા શીખવી વધારે સારું છે અમે એમ કે સંગીતમાં ચિત્રકલા અને અને યોગ કમ્પ્યુટર ટાઈપિંગ ને હસ્તકલા ને રી બાગબની અને તૈરાકી જેવી પ્રવૃત્તિઓ જીવન ભર કામ આવે છે એકડછ ક હ તો આ આને જીવન ભર આપને ધ્યાન આવે છે
ના ઉનાળા દરમિયાન ગરમી ખૂબ હોય છે એટલે આપણે ખૂબ પાણી પીવું અલગ અને પૌષ્ટિક ભોજન લેવું બહાર નીકળતા ટોપી અથવા છત્રી નો ઉપયોગ કરવો તો બપોરેના તડકોને બચાઈી શકે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
સાથે સાથે બાળકો ન ધ્યાન રાખવો બી બઉવ જરૂરી છે
હા એમ કે આપડ
હમ
હ છુ્ટી અમે તો જરૂરી છે ધ્યાન રાખવું પણ જરૂરી છે વધારે ગરમી પડે છે ને એટલે પાણીી લીંબુને પા તોને પૌષ્ટિક આાર લેવો જોઈએ બપોર ના તડકામાં વધારે સમય ભાર એ એને શરીર ને સ્વસ્થ રાખવું પણ જોઈએ
સાચી વાત બઉ સરસ વાત કહીએ ને અ ગરમીની છુ્ટીઓ દરમિયાન પર્યાવરણ પણ આપણી ફરજ છે પર્યાવરણ પ્રતિ વૃક્ષારોપણ હ તોુ પાણી નો બગાડ ન કર્યો વૃક્ષારોપણ કરું પક્ષીઓ માટે પાણી મોકલવું અને આસપાસની સ્વચ્છતા રાખવી જોઈએ
હ સાચી વાત કઈ તમને આ તો સાચી વાત છે બધી કે કેમ કે આપણે ગરમીની છુટિયા દરમિયાન સમાજ માટે પણ સારું કામ કરી શકી ીએ નાના બાળકો ને ભણાવના વ્રક્ષ સાર પણ કરવું અને પક્ષીઓ માટે પાણી મૂકવું અને સ્વાસ્થ્ય અભિયાનમાં ભાગ લેવો વૃધ લોકો ની મદદ કરવાની આદત આપ વ માન બનાવે છે
અચ્છા હ તો હોય છે ને એટલે તો ઉનાળી ગરમીની છુટ્ટી અનેને ઉનાળાની છ તે બહુ જરૂરી છે કેમ કે અ નાના નાના બાળકોને પણ થોડું તરુત જ મળવાનો મોકો મળે છે એને પણ સાથે સાથે આપણે મમ્મી પપ્પા ને પણ થોડો રાહત મળી જાય શકે છે
હા સાચી ભાઈ જીવનમાં થોડોક થોડોકણ તો આરામ પણ જરૂરી કે કે આજે તમે એક વાર જતો રહી તો પાછું આવતો નથી એટલે તો ગરમીની છુ્ટી નો દરરોજ થોડો સમય અભ્યાસ થોડો સમય રમત ગમત થોડો સમય પરિવાર અંદર થોડો સમય સમાજ માટે પણ કાળ ન જોઈએ
સાચી વાત તો સર બહુ સરસ વાત કહીએને અ ગરમીની છુટિયામાં પર્યાવરણ નો વૃક્ષારોપણ નો અને હ પોતાનો ખુબ પણ ધ્યાન રાખવો જોઈએ એવું નહી કે ગરમીની છુટિયામાં આપણા શરીરનો અ પણ નુકસાન કરીએ છકો એટલે અ બહુ જરૂરી છે કે બધી ચીજો ન ધ્યાન રાખવો જોઈએ
સાા ચૂક્યું તમને કે ગરમીની છુટી મેં તો એટલું જ કહું કે ગરમીની છુ એ આરામ નો સમય નથી પણ જીવનને નવો આકાર આપવાનો અવસર છે જે તય નો સન્માન કરે છે ની એને સફળતા કદમ ચૂમે છે આ સાથે હું હ એટલું જ કહી કે ગરમીની છુટ્ટી પણ જરૂરી છે આપણે જીવનમાં
સાત સાારું